હલો
હલો હા કેમ છો આવતી છે કેમ છો હું પણ એકદમ મજા માં તો બાકી બધું કેવું ચાલે છે સ્કૂલ ખુલી ગઈ
બસ શાંતિ
હા સ્કૂલ ખુલી ગઈ
હો સ્કૂલ ચાલુ થઈ ગઈ ને સ્કૂલ બી જાવા લાગી ગયા હવે છોકરો એ લોકો હવે રૂટીન ચાલુ થઈ ગયું
હા એજ તો સ્કૂલ ખુલે એટલે એમ ચાલુ થાય જ છે જોડે જોડે આપણું પણ થઈ જાય અને જો ને આજકાલ તો અ છોકરાઓનું ભણતર પણ કેટલું અ અઘરું થઈ ગયું છે નઈ?
સાચી વાત કીધી તમે તો એક કો આમ કેઈ ને રોજગરી આમ હવે રૂટીન બની ગયું આટલા દિવસ તો. વેકેશન ના મૂડમાં હતા. હવે ને એમ ભી ભાઈ ભણતર બહુ જરૂરી છે છોકરાઓ માટે.
એજુકેશન છે અ સાચું કીધું એજ્યુકેશન તો છે ને, હા હા બોલો.
થોડું એમ કેવું વેકેશન આવી જાય એટલે છોક છોકરો તો બધું આમ જાણે આખા બ્લેન્ક જ થઈ જાય એમાં કઈ યાદ એને ને કઈ યાદ જ નહી રે બધું ભણતર ભોલી જ જાય આ લોકો તો.
સાચું કીધું તમે એક વાર આ વાત સાચી કીધી અ એ લોકોને શું છે બ્રેક મળી જાય ને તો એ લોકો પણ રેસ્ટ મોડમાં જતા રહેે એટલે પછી એમને પાછું શરૂ થી શરૂ કરવું ખુબ અઘરું લાગે છે અને એજ્યુકેશન તો જો જીવનમાં ખુબ જ મહત્વનું છ ને એટલે જો એ ભણસે તો એમને જ્ઞાન મળે અને એ મોટી વાત છે એ લોકો છે ને આત્મનિર્ભર બને.
હા તો. પેલી પાદ મને પર બંને ભાઈ
હમ્મ અને ખુબ જ જરૂરી છે, સાચું કીધું.
તમારા બનાવ તમારા કેટલા?
હા મારે તો બંને ભણે જ છે. મારે તો બંને સ્કૂલ માં જાય છ છે અને તમને ખબર છે કે પેલાના લોકો અ આપણેે તો આપ હવે આપણી દીકરીઓને કેતા ભણાવીએ છીએ, ગણાવીએ છીએ પણ પહેલાના લોક ને જોઓ ને ક્યાં જીતલીઓને ભંગ પણ આવતા તા ઓછું ભણાવતા તા અને પણ હવે તો કે સમય બદલાઈ ગયો છે તો હવે છોકરીઓ પણ કેટલું ભણી ગણીને આપણું દેશનું નામ રોશન કરે છે. કેટલી કેટલી મોટી મોટી ક્ષેત્રમાં અ નું નામ છે.
સાચી વાત તમ.
હમ્મ.
ભણવાનું તો છોકરીઓ એમ લાગે છોકરાઓ કરતા વધારે અગાડી જાય છે.
સાચી વાત જો એક પેરેન્ટ્સ માટે તો છે ને દીકરા હોય કે દીકરી હોય બંનેનું એજ્યુકેશન ખુબ જ અ મહ મહત્તવનું હોય છે ને એટલે શિક્ષણથી વ્યક્તિમાં અ મેં તમને કીધું કે જેમ છોકરી હોય કે છોકરો હોય બંનેને લાભદાયક છે. એ લોકો નું અ શું કે આત્મવિશ્વાસ મળે. અને હવે તો તમે જોયું હશે આ કાલ તો ઓનલાઈન પણ અ એજ્યુકેશન મળવા લાગી ગયુ છે કે જે લોકો નહીં જતા હોય એનાથી તે લોકો ઓનલાઈન પણ આની સુવિધા મેળવી શકે છે કે ઘર બેઠા નવી નવી વસ્તુઓ શીખી શકે છે.
હા તો હવે તો કેટલી નવી નવી બધી ટેકનિક આવી છે ભણવાની બી એ લોકોને કેટલું આમ સરળ બની જાય છે એ લોકોને ભણવા ભણતર માં બી બવ એમ લાભદાયક બની ગયું છે બધું આમ આપણા જમાનામાં તો કઈ ની હતું ને હમણાં તો એ લોકો ને જાત જાત ની બધી નવી નવી ટેકનિક આવી છે ભણવાની બી.
સાચચું કીધું હવે તો યુટ્યુબ ના માત્રામ માં માધ્યમથી પણ આપણે અ નવી નવા કોર્સ પણ શીખી ખી શકીએ છે ઘર બેઠા.
હા તો હવે તો નવા નવા કેવને હમણાં મેં મારા છોકરાઓને હમણાં વેકેશનમાં બધા નવા નવા કોર્સ હતા તો મેં કરાવ એ લોકોને કે ભાઈ ચાલ કઈ નહી કઈ તોક નવું સીખે એલ્કોબી. ઘણું વેલકોને બ ફરક પડ્યો. ભણવામાં બી. છોકરા ને પેલો આમ થોડુંક ભણવામાં બોલવામાં તકલીફ પડતી હતી પણ અ જયારેથી એને કોર્સ કરાવો છે ને ત્યારથી એને બો હમ્મ ફરક છે. ભણવામાં બી.
નહી નહી સાચી વાત છે છોકરાઓને વેકેશનમાં પણ નવી નવી ક્લાસોમાં જોઈન કરાવવું જોઈએ છે એ લોકો એક્ટિવ રહે. અને છે ને મારું માનવું તો એવું છે કે અ એજ્યુકેશન છે ને ફક્ત બુકો બુકો પૂરતું જ નથી હોતું એ લોકો માટે છે ને સારા સંસ્ કાર હોવા જોઈએ ડિસિપ્લનમાં છે કે નહી એ કેટલો જવાબદાર છે એ પણ આપણે એમને શીખવવું જોઈએ.
હા ઈ તો તમે સાચી વાત કીધી.
હા અને એક છે ને અગર એક ભણેલો વ્યક્તિ હશે ને તો એ પૂરા સમાજને અમાં વિકાસ કરશે. સમાજને મતલબ વિકસાવવામાં પણ
હાં તો.
તે પ્રગતિ માટે
જે આમ આમ દેખા છે ને જે મિડલ ક્લાસ લોકો હોય ને એ બિચારા તે લોકોનું કેટલું એ લોકોને અઘરું પડે બધું આમ ની પૈસા ટકા હોય તો ભણવામાં એ લોકોને કેટલું કે
હા એ વાત વાત કરે છે સરકારે કેવી નવી નવી યોજનાઓ બનાવી છે. કે એ લોકોને પણ ભણતર મળે.
હમ્મ.
હ અને ઈ મારું માનવું તો એવું છે કે, આપણા છોકરાઓને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ પ્રમાણે એ લોકોને અ એજ્યુકેશન આપવાનું, માર્ગદર્શન મળવું જોઈએ કે આગર તમારા છોક રાઓને ઇન્ટરેસ્ટ છે, તો આ પદ્ધતિ કરાવ વ આ ખેલકૂદ માં ઇન્ટરેસ્ટ છે. તો એમાં તમે એક્ટિવ રાખો. મતલબ મારું માનવું તો એવું છે કે, છોકરામાં જેનમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એને મૂકવું જોઈએ. અ તો જે એ લોકો જો પોતાની ઈચ્છા અનુસાર ભણતર કરશે કે પોતાની ઈચ્છા અનુસાર કઈ પણ ખેલકૂદ મા અ શે તો કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, અ અને કોઈ ખેલકૂદમાં હશે તો આજકાલ તો જોય છોકરા કે છોકરી એ લોકો પણ ક્રિકેટમાં, ફૂટબોલમાં, બધામાં જ આજકાલ તો બધી જ એમાં આગળ છે. એટલે વ્યક્તિનેજ છે ને પોતાના સપના પૂરવા પૂરા કરવા માટે પણ એજ્યુકેશન એટલું જ મદદ કરે છે.
સાચી વાત એકદમ મારે બી આજ કે ભાઈ માનો છે. એમ બી હવે તો એટલા બધા કોર્સ આવી ગયા છે કે આમ આમ એ લોકો ભી આપને આટલું સારું મ ગાઈડ કરેને કે ભાઈ તમારે કયું કોર્સ પકડવાનું. તને કયુ તમારે કોર્સ તમારે તો
હમ્મ.
હવે તો બહુ સારા સારા કોચિંગ. ક્લાસીસ બી બની ગયા છે.
હા હા મેં તમને કીધું ને હવે તો ઓનલાઈન ક્લાસીસ પણ કેટલા બધા આવી ગયા છે કે છોકરાઓ છો કે છોકરીઓ ઘર બેઠા બેઠા પણ અ બધું શીખી લે છે નવા નવા કોર્સો. અને તમને ખબર છે? એક ટીચરની પણ એમાં એટલી જ ભૂમિકા મત મહવની હોય છે કે એક ટીચર જ છે ને શું કે સ્ટુડન્ટને છે ને સારી દિશા અપાવી શકે છે.
સાચી વાત તો હા એ તો ભાઈ શિક્ષક તો આપણું ગાઈડન્સ હોય.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
છોકરાઓને બી એમ સારી સલાહ આપી શકે.
અને છે ને એને જોડે જોડે અને માતા પિતા ની પણ એટલી જવાબદારી હોય છે. કે ઘરમાં પણ છોકરો અ ભણવામાં અ ઇન્ટરેસ્ટ લઈ અને એનો ઘરનો જે માહોલ હોય ને એ પણ એવો જો હોવો જોઈએ.
સાચી વાત કીધી.
બાળ હા કે બાળક કેમાં વધારેમાં વધારે સારું એ ભણી શકે.
હમ્મ તો તમે બમ ખરેખર બધી આમ કેઈ ને વાતો સાંભળીએ તો આમ વિચારવા જેવું છે કે ભાઈ ભણતર તો બહુ જ જરૂરી છે.
ખૂબ જ જરૂરી છે જો એક ભણેલો માણસ હશે ને
હવે તો જોવા જઈએ ને તો હવે આપણે લેડીઝ લોકો પણ આમ ઘરે બેસીને આપણે અગાડીને આપણો જે બી આપણને અગાડી કઈક લાઈન પકડવાની હોય કે કઈ નવું કઈ તો એવા સારા સારા ક્લાસીસ બી બહ આમ બધા આમ કઈ ને જોબ બી સારા સારા નિકયડા છે, કે એ લોકો બી આપણને આમ સારું આમ ટ્રેઈન કરેને આપણે બી ઘરે બેસીને આપણે બી કામ કરી શકીએ એમ
હા સા આજકાલના સમયમાં તો જો એ એ લોકો માટે પણ એજ્યુકેશન એટલું જ જરૂરી છે. મે તમને કીધું તેમ છોકરી હોય કે છોકરાઓ હોય એ બધાને એક સમાન હક મળવો જોઈએ. અને અગર અ એક તો સારો ભણેલો વ્યક્તિ હસ તો એને ખરાબ શું છે અ સહી શું છે, એની છે ને એને નોલેજ અસે. એને સમજ હશે અને એ જીવનમાં છે ને અગાડી સારા નિર્ણયો લઈ શકશે. અને અ મારું માનવુ એવું કે આજકાલનો જે જમાનો છે ને એમાં ફક્ત ડિગ્રી જ કામ નથી કરતી એના માટે છે ને આપણે અ અલગ અલગ અ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ યા તો ગમે તેમ ભાષાઓ શીખવી જોઈએ કમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ મતલબ બધી રીતે બધ બધું જ આવડવું જોઈએ
બસ ના ના ના ના સાચી વાત તો બધું જ મે તો કેવ જેટલું આમ કરીએ તેટલું કરવા જ જોઈએ ભાઈ આપણે ના રોગ કઈને ના પાડવાની ને કઈ ની
હા જેમાં એટ રુચિ હોય એ કરાવડ આપણને પણ હવે હવે આમ થઈ ગયું છે કે હવે શું છે પણ છતાંય આપણે પણ નવું નવું શીખવાનું
સાચી વાત હા ને અમારા ભી ભાઈ અમારે ભી ઘર ઘર અમારા ઘરવાળા બઉ અમને સપોર્ટ કરે ભાઈ કે કઈ નહી તમારે હવે ટાઈમ છે તમે બી કરી શકો.
હા સાચું કેવ છો હા નહી નહી આપડો ઘર નો સપોર્ટ મળે તો જ આપણે બધું કરી શકીએ છીએ ભલે એક હાઉસવાઈફ માટે હોય કે કોઈ છોકરાઓ માટે હોય. ઘર નો સપોર્ટ મળે તો જ બધું થઈ શકે છે. અને તમે આ કહેવત તો તમે સાંભળી જ હશે કે શિક્ષણ એ જીવનની સાચી સંપત્તિ છે કે જો પૈસા અને જે પ્રોપર્ટી હોય એ તો ગમે ત્યારે જતી રહેશે. પણ જો તમે એક ભણેલા વ્યક્તિ વ્યક્તિ હશો તો એ તમારું એ જ્ઞાન કશે નય જાય. જ્ઞાન ના માધ્યમ થી તમે નવું નવું શોધ કરી શકો છો નવી જોબ મેળવી શકો છો અને ફરીથી એ પૈસા અને સંપત્તિ તમે ઉભી
હા ઈ તો છે ભાઈ ભણતર છે તો ભાઈ જીવન છે. નય તો કઈ નથી.
હા એ તો છે, જ
અમારા તો ઠીક છે, બ તું ફેમિલી પ્રોબ્લેમ એટલે અમારું બી ભણતર આટલું પૂરું નથી થયું. પણ ઠીક છે, કે હવે છે, બધા ઘર વાળા સપોર્ટ કરે છે, કે ભાઈ ના તમે બી ઘરે બેસીને તમારી ઈચ્છા હોય તો તમે પૂરી કરી શકો કે તમે ભાઈ નહી કરી શક્યા. તો આમ બહ આમ સારું આમસીબ હા તો આપડ કઈ સારા નસીબ કહી રહ્યા. હશે.
હમ્મ
ને હવે છે, ટાઈમ કે ભાઈ છોકરા સ્કૂલે જાય તો, આપણે બી બેસીને કરી શકીએ. ને ગમ છે, ભાઈ અમને ભી શોખ છે, કે ભાઈ ના. આમ બેસવાનું તમને બી ની અર નથી ગમે કે કઈ નવું નવું શીખવાનું કે કઈ નવી શું છે, એનેમ
બરાબર છે. કારણ કે જો જેટલું જ્ઞાન આપણને બધાને આપશું ને એટલું જ આપણું જ્ઞાન વધ
સાચી વાત તો મને બી ગમે આમ છોકરાઓને આમ હું તો પેલા થોડુંક મ વચ્ચે ટાઈમ હતો ત્યારે મેં થોડુંક આમ ટ્યુશનસ ભી ચલાવેલા હતો, આમ એ લોકોને આમ એમ નહ કે ખાલી આમ સ્કૂલ ન જ એ લોકોને આપ બધું જ્ઞાન થોડુંકમ બધી બીજી દુનિયા વિશે કે ભાઈ, શું ચાલે ની એ બી જ્ઞાન એ લોકોને આમ આપતી. તો એ લોકોને ભી આમ સારું લાગ તો આમ
સારું છે, ચાલો તમે આટલું બધું કરો છો એ ખુબ જ સારું છે, ચાલો આપડે પછી વાત કરીએ ફરીથી કામ પતાવી દઉ ઘરનું હું પણ હા ચાલો બાય